હલો
હેલો કેમ છો?
અરે એકદમ મજામાં તું બોલ ને તું કેમ છે? ઘણા ટાઈમ પછી તારો ફોન આવ્યો હું તો જો ને થોડી ઘરના કામમાં વ્યસ્ત તું કેમ છે ઘરે તો બધા બરાબર છે ને
હા હો મને સારું છે બધું બરોબર છે મને એમ થયું કે લાઈ આપડે ઘણા ટાઈમ પછી વાત થાય છે મને જોયું મને તારી યાદ આવી ને એટલે મેં તને કોલ કર્યું
તને હેલો
હાલો બોલ તે કેમ મને કોલ કર્યું એ તો વાત કરતું મને
એ તને ખબર છે કે આપડે સરકારે હેને બાલ વિવાહ મુક્ત ભારત અંતર્ગત છે ને બે હજાર છ છવીશ સુધીમાં છે ને બાલવિવાહ ના કિસ્સા માં દસ ટકાનો ઘટાડો કરવાનો અને બે બે હજાર ત્રીસ સુધીમાં છે ને તેને દેશમાંથી સંપૂર્ણપણે લક્ષ્યાંક રાખ્યો છે
અરે વાહ આ તો ખરેખર બહુ ગંભીર વિષય છે આ તો મને ખબર એ નથી અને હા ખાસ કરીને તો બે હજાર છવ્વીસ માં પણ દેશનું અમુક ગ્રામિક વિસ તારોમાં બાલ વિવાહ જેવી કુપ્રથા જોવા મળે છે હજુ પણ એવું ચાલે જ છે પરંતુ કાયદા મુજબ હેને છોકરીની ઉંમર અઢાર વર્ષ અને છોકરાની ઉંમર એકવીસ વર્ષની ઓછી હોય તો તે ગુનો બને છે એ તો મને ખબર જ છે
સાચી વાત છે તારી બા બાળ બાળપણમાં પણ લગ્ન થવાથી છે ને બાળકોનું ભણતર છૂટ જાય છે અને ખાસ કરીને છે ને છોકરીઓના સ્વાસ્થ્ય પર બહ ખુબ ખરાબ અસર પડે અ એટલે જ છે ને સરકારે આ માટે ખાસ અધિકારીઓની નિમણૂક કરી છે જે અને જેથી હે ને આવા કિસ્સાઓ માં એને અટકાવી શકાય જેમ કે બાળમજૂરી માટે જે આપડણે અ સરકારી અધિકારીને નિમણૂક કરવામાં આવે ચાઇલ્ડ મેરેજ પ્રોહિબિશન ઓફિસર રાખવામાં આવે છે
હા બિલકુલ તે સાચી વાત કરી કે આ કારણે હને બાળક નું શિક્ષણ પણ છૂટી રહ્યું હ એ તો સો ટકા ની વાત છે પરંતુ શિક્ષણ શિક્ષણ જ હા ન સાચો એવું કઈ છે જો દસ ના યુવાનો ભણશે અને સારું કરિયર બનાવશે તો સમાજ આપોઆપ આગળ વધશે ને આ બધી પ્રથા પણ બંધ થવા લાગશે જો ઘણા બાળકો ભણસે જ નહી તો એમને આ કઈ ખબર જ નહી પડેને એમનું કરિયર પણ એકમ સેટ નહી થાય બરાબર ને
તારી સાચી વાત સો ટકાની વાત છે તો અત્યારે છે ને કરર ની વાત નીકળી જ છે ને તો તને ખબર છે કે અત્યારે બે હજાર છવ્વીસની દુનિયામાં સૌથી વધુ કમાણી આપી અને હાય સોફ અ રેટેડ નોકરીઓ કઈ છે
હા અરે ના યાર મને તો એવી કઈ ખબર નહી પણ તને ખબર હોય તો તું તો જણાવ મને પણ જાણવામાં રસ છે કે આજકાલ ગ્લોબલ ની કયા છોપ. ટઇલ્સ સૌથી ટોપ પર છે એ તો મને કઈ ખબર જ નથી હમણાં તો મારે શું ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી ચાલતી હતી ને તો મેં તો આ બધી બાબતમાં કઈ ધ્યાન જ નથી. બ છે.
જો સૌથી પહેલા તો છે ને હંમેશાની જેમ જ કંપનીના સીઈઓ ની હોય છે. જે આખી કંપની નુ છેને, નેતૃત્વ કરે છે. અને તેમનો પગાર છે ને કરોડમાં હોય છે પણ આ વર્ષે એટલે કે બે હાજર છવ્વીસ. ના ને ટેકનોલોજી ની દુનિયામા સૌથી મોટો ઉછાળો હોય, ને એઆઈ એન્જિનિયરિંગ અને આર્ટિફિ કે આર્ટિફિશિયલ ઇન્ટટેલિજન્સ અને મશીન મશીન નર્નિંગ એન્જિનિયર્સ નો છે.
હા
અરે વાહ આ તો મને ખબર જ નથી આજકાલ બધે જ એ અહી નો ઉપયોગ વધી ગયો હ અ ચેટ બોટલ્સ થી લઈને ઓટોમેશન સુધી એટલે સ્વાભાવિક છે, કે એ આઈ એન્જિનિયન્સની ડિમાન્ડ અને સેલરી બને ખુબ જ વધારે હશે
હા અને ટેકનોલોજી સિવાય મેડિકલ ક્ષેત્રમાં અને સ્પેશિયલ સર્જન હોય, જેમ કે ન્યુરો સર્જન કાર્ડિયોલોજીસ્ટ તે છે ને આખી દુનિયામાં સૌથી વધુ કોમાડી કરતોોફમાં આવે છે. પણ હા હું તને એ તો તને જણાવી દઉં એ તો ઠીક છે પણ આપડે જે બા બાળ વિવાહની વાત કરતા હતા એ તને ખબર છે, ભારતમા સદી થી જૂની અને એક ગંભીર સામાજિક કૃપથા છે.
અ એને આ તો મને નથી કઈ ખબર હો
તો હું તને જણાવું છું તો સાંભળ જે છે ને બાળક ના મૂળભૂત અધિકારો પછી સ્વાસ્થ્ય અને ભવિષ્યને હે ને ભારે નુકસાન પહોંચાડે કેમકે છોકરા નો સાવ બારથી એટલે જોકે બાર વર્ષ ઉંમરે અને નવ અગિયાર વર્ષની ઉંમરે પેલા તો છે. મેરેજ કરી દેતા તા એમ લગ્ન કરી દેતા ત એટલે આપડે ઈ કયા કાયદો ઘણવામાં આવ્યો જે બાળ બાળ વિવાહ નાબુદીી કાયદો હતો. પછી એની કાયદાકીય વ્યવસ્થા તને ખબર એ કે આ લગ્ન એ તો તે કીધું કે અઢાર વર્ષ થી તો છોકરાની ઉંમર એકી વરસ હોવી જોઈએ પણ તને આ બાળમજૂરી ના મુખ્ય કારણો ખબર ને
ના બાળ મંજૂરી ના તો મુખ્ય કારણ મને નથી ખબર એ તો તું મને જણાવજે પણ મને બસ એટલી ખબર હે કે બાળ વિિવાળ ના ઘણા કારણોસ રહે ને બાળ વિવાહ થાય કેમ કે સૌથી ને મોટી તો હ ગરીબી એ જેનું મુખ્ય કારણનું એક કારણ કેમ કે માતા પિતા ઉપર આર્થિક ભાર ઓછો કરવા માટે એને દીકરીના વહેલા લગ્ન કરાવી દે છે. અને અશિક્ષણ અને રુધિચુષ માન્યતાઓ સામાજિક દબાણ અજ્ઞાનતા અને સુરક્ષા ની ચિંતા પણ કૃહ પ્રથાને પ્રોત્સાહન આપે છે. એટલે તો કેટલાક લોકો જૂની પરંપરાઓ ના નામે બાળ વિવાહ ને યોગ્ય માને છે. પરંતુ તે બાળકો ના અધિકાર ન ઉલ્લંઘન પણ કરે છે. એ વાત તો બરાબર જ છે.
હા એ ત એ વાત સો ટકા તારી સાચી જ છે. અને એનો શિક્ષણ નો અભાવ હોય અને પાછા એ આપણે છે ને એમાં એવું હોય. કે ઈ ગામ ગ્રામીણ વિસ્તારમાં રેતા હોય પછી એમાં ઈ પછાત વર્ગ હોય. એટલે એ વિસ્તારોમાં હ ને શિક્ષણ થર પેલા તો બહ ખુબ નીચું જોવા મળતું જયારે આ બાળ લગ્ન ની બધું જયારે વધુ પ્રચલિત હતું ને ત્યારે એટલે એના સ એના હિસાબે છે ને આપણે ગંભીર પરિણામો એ લોકો સમજી શકતા નતા પછી એનું સામાજિક રીતે હે ને એ લોકોને દબાણ કરતા કે દીકરી મોટી થાય એટલે એલી પરણાવી દેવી જોઈએ સમાજ ના બધા બોલા હોય એટલે એવી લોકો ને પેલા માનસિક હોય એટલે એ જ્ઞાતિ નું દબણાઈ પાછું પેલા તો હતું એટલે આ આ રીતે છે ને એ લોકો બાળ વિહ કરી દેતા પછી એની સુરક્ષાની હે ને સુરક્ષાને લઈ ને પછી માતા પ્યા રેતી એટલે ઘણી વાર પણ એને વેલા લગ્ન નું કારણ બનવાનું આ પણ એક કારણ છે
હા તે જો ઈ સુરક્ષા ની વાત કરી તો મને પણ એક વાત યાદ આવી કે બાળ વિહ નીને સૌ મોટી અસર તો બાળકો ના શિક્ષણ ઉપર તો પડે છે પરંતુ સાથે સાથે ને લગ્ન પછી ઘણી વાર બાળકોને અભ્યાસ છોડવો પડે છે જેના કારણે તેનું ભવિષ્ય એ મર્યાદિત બની જાય છે અને ખાસ કરીને છોકરીઓ માટે સોનાનીમ મ અ એના લગ્ન કરવામાં આવે છે અને એને એ બધી પરિસ્થિતિ માં એને કઈ ખબર પડતી નથી હોતી ને એટલી નાની ઉંમરે જ ગર્ભ ધારણ કરવામાં આવે જેથી માતૃતવ નું જોખમ વધી જાય અને તેના સ્વાસ્થ માટે ગંભીર સાબિત થઈ શકે છે અને કુપોષણ અને રક્તની ઉપણ અને અન્ય આરોગ્ય સમસ્યા પણ વધી શકે છે અને માનસિક રીતે પણ બાળકો પર જવાબદારી નો ભાર જવાબદારીઓનો ભાર બોજ પડે છે
હા એ વાત તારી બિલકુલ સાચી છે કેમ કે નાની ઉંમરે આ લગ્ન થાય એટલે જો ગર્ભ ધારણ થાય ને એટલે છોકરી અને બાળકનું છે ને એનું મૃત્યુનું જોખમ પણ વધી જાય છે એ સાચી વાત છે તારી
અને બીજું તો શું થાય કે દરેક બાળકે શિક્ષણ મેળવવા સ્વસ્થ જીવન જીવવા અને પોતાના ભવિષ્ય વિશે નિર્ણય લેવા માટેને ખુદ ને જ અધિકાર મળવો છો એટલે બાળ વિવાહ અધિકાર અધિકારો ને હેને છીનવી લેવા જોઈએ જેથી માતા પિતાને શિક્ષણ અને સમાજ અને સરકાર ને સૌ મળીને આખરું પ્રથાનેને નાબૂદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ
સાચી વાત ખબર છે બાળ વિવાહ છે ને મુક્ત ભારત માં એક અભિયાન ચાલી રહ્યું છે. અને તેના છે ને ચાઇલ્ડ હેલ્પલાઈન નંબર પણ આપડા ભારત સરકારે બાર પાડિયા છે એ છે ને એક હજાર અઠાણું તો ક્યાંય પણ આપડણે એવું જોઈએ આજુબાજુમાં કે ગમે ત્યા ક્યાંય પણ આપણને બાળલગ્ન થતા હોય તો આપણેે એ નાગરિક આ નંબર ફોન કરીને આપણે એને ગુપ્ત જાણ કરી શકીએ એટલે એને પોલીસ તંત્ર આપને ઈ તરત ત્યાં લગ્ન ને રોકી શકાય છે. એટલે આવા પણ સામાજિક કાર્યમાં પણ આપણે જોડાવવું જોઈએ. અને એના માટે હે ને કન્યા કેળવણી યોજનાઓ પણ છે જે થી એમાં બેટી બચાવો બેટી પઢાવો અને દીકરીઓનું ભણતર માટે બધી આર્થિક સહાય પણ ત્યાં જોવા મળે છે. અને આપડે તો જાતા જોઈએ ગામડામાં પણ આવું ઘણી જગ્યાએ લખેલું હોય ખબર હે ને બેટી બચાવો બેટી પઢાવો.
હા આ તો તારી સાચી જ વાત છે. ગામડામાં પણ હોય છે અને હાલ તો હોય ને ઘણી બધી સ્કૂલ ની બહાર પણ એવા સૂત્ર લખેલા જોઈએ અને આ. આ બધું તો હોય ને જેમ બને ને એમ આ બધી પ્રથા નાબૂદ જ થવી જોય. પણ જો કે હવે સરકાર પણ સમજી રહી છે ને આ બધી પ્રથા નાબૂદ કરવા માટે યોગ્ય પગલા લે છે એ તો સારું જ છે. સારું તો એમ કર ને તું સાંજે મારા ઘરે આવ ને આપણેે બંને શાંતિ થી સાથે મળીને જ આ બાબત ઉપર ચર્ચા કરી
હા તો આપડે સાંજે મળીએ એટલે વિસ્તૃત માહિતી છે ને આપડે ગામ ગામ સુધી આપણી આજુબાજુના ગામડા સુધી પણ પોહોંચાડી શકીએ બરોબરને આપડેમાં ભાગ લઈ શકીએ.
હા ઠીક છે બાય.
આવજો.